હલો. અવાજ આવે તમને.
હા એવા જ આવે છે
હા તો નમસ્કાર હા. નમસ્કાર આજે છે ને આપડે જે ચોમાસામાં મુસા મુસાફેરી કરેને એ વિશે વાત કરીશું.
હા. હા. ખુબ જ સરસ છે ચોમાસાનું વરસ એક સુંદર સમય ગણાય છે, અને આ ઋતુ માં કુદરત નવી. જેવી દેખાય છે.
પછી. જોવા મળે છે.
હા ઘણા લોકો તો આ ઋતુમાં અલગ અલગ મુલાકાત લેવાનું પણ પસંદ કરે.
હા અને ચોમાસામાં છે, ને પહાડોનું સૌંદર્ય વધુ વધી જ છે, નાના મોટા ઝરણા વહેવા લાગે છે.
હા પણ પાણી નો પ્રવાહ વધી જાય. તળાવો પાણીથી ભરાઈ જાય છે.
હા વરસાદી વાતાવરણમાં ઠંડી હવા ફૂંકાય છે. અને તેથી મુસાફરી વધુ આનંદદાયક બની શકે છે.
હા પરંતુ આ ઋતુમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવા. રાખવા જેવું જરૂરી.
સાચી વાત છે, વરસાદ ક્યારે શરૂ થશે તે હંમેશા નક્કી હોતું જ નથી.
પણ એટલે પહેલા હવામાની માહિત છે. નથી કરીને આગળ કોઈ તકલીફ.
હા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે, અને કેટલાક રસ્તાઓ. છે, ને લપક્ષણા જ આમ પણ થઈ જાય છે. હલો
તેથી બહાર ધીમે અને. હા તેથી વાહન અને સાવધાની થી ચલાવવું જોઈએ આપણે.
હા બસ રેલગાડી અથવા અન્ય વાહનો પણ આમ વરસાદના કારણે મોડું. થઈ શકે છે.
હા સમય યોગ્ય અને આયોજન કરવાથી મુશ્કેલી ઓછી થાય.
હા અને વરસાદથી બચવા માટે છત્રી અથવા વરસાદી કોટ સાથે રાખવો જ જોઈએ. આપડે.
સામાન્ય પાણીથી બચાવવા માટે સારી થેલી નો ઉપયોગ કરવો જોઈએ આપડે.
હા અને જરૂરી દવાઓ પણ સાથે રાખવી સારી વાત છે, એમ.
પાણીમાં પાણીમાં ભીના ભીના થયેલા રસ્તાઓ પણ યોગ્ય.
હા ધીમે ચાલવાથી અકસ્માત નું જોખમ ઓછું થાય છે.
જોવા જેવી હોય.
હા પહાડ પણ ધુમ્મસ છવાઈ જાય છે, અને ત્યારે દ્રશ્ય ખુબ જ સુંદર લાગે છે.
વરસાદના ટીપા પાંદડા પર ભરે ત્યારે કુદરત દિવસ
હા અને પક્ષીઓના અવાજ પણ વાતાવરણને મધુર બનાવે છે.
અચાનક વવા પણ લાગે.
હા અને છે, ને આવા સ્થળોને આમ જોઈને છે, ને કુદરત નો આમ આનંદ માણે છે.
આવું ના જોઈએ.
હા વહેતા પાણી ના નજીક વધારે આમ વધારે જવું ટાળવું જ જોઈએ.
હલો.
હા વરસાદ દરમિયાન વીજળી પણ પડી શકે છે, ને.
હા ખુલ્લા મેદાનમાં લાંબા સમય સુધી રહેવું યોગ્ય નથી.
જંગલ વિસ્તારમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.
હા અને લપસણા છે ને પથ્થરો પર પગ મુકતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
ચોમાસામાંથી કામ પણ શરૂ થાય.
હા રસ્તામાં લીલા ખેતરો પણ જોવા મળે આપડે તે ટાઈમ.
ગામડામાં વાતાવરણ વધુ સુંદર લાગે.
હા અને નાની નદીઓ અને આમ જે વહેણામાં જે પણ છે ને પાણી વધી જાય છે.
ઘણા લોકો વરસાદ ના ફોટા લેવાનું પસંદ કરે છે.
હા અને કુદરતી દ્રશ્ય યાદગાર બની જાય છે.
હા અને જ્યાં ત્યાં કચરો ફેંકવો બી ના જોઈએ તે દરમિયાન.
હાલો.
પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા અને કુદરતને સ્વચ્છ રાખવી દરેકની એક જવાબદારી છે.
પાણીનો યોગ્ય ઉપયોગ પણ ન કરી શકાય.
હા અને પાણી બચાવવાનો એક સંદેશ પણ આમ મહત્વનો છે.
દરમિયાન સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ.
હા સૂચના પાટિયા પર બી લખેલી વાત ધ્યાનથી વાંચવી જોઈએ.
વરસાદના કારણે દ્રશ્યતા ઓછી થઈ શકે છે.
અને તેથી છે ને વાહનની લાાઈટને છે ને યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ આપણે.
ભીના કપડા લાંબા સમય સુધી પહેરવા યોગ્ય નથી.
હા અને શક્ય હોય તો સૂકા કપડા સાથે આપણે રાખવા જોઈએ.
હા ચોમાસામાં ગરમ પાણી ના માં વધી જાય છે.
હા અને ગરમ અને તાજું ભોજન લેવું સારું માનવામાં આવે છે.
ખાવાનું ચાલવું જોઈએ આપણે.
હા સ્વચ્છ પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે.
વધી જાય.
અને તેથી છે ને આસપાસની સ્વસ્થતા જાળવવી જોઈએ.
લાબી મુસાફરી વચ્ચે થોડો આરામ કરવો સારો.
હા અને થાક ઓછો થાય તો મુસાફરી વધુ સરળ બને છે.
બદલાતું જ હોય.
હા એટલે તો દરેક વરસાદ પછી નવું જ દ્રશ્ય જોવા મળે છે.
ધ્યાન રાખવી પણ ખુબ જરુરી.
હા કારણ કે વરસાદના કારણે ક્યારેય રાહ જોવી પડે છે ને.
ત્યાં તૈયારી હોય તો મુસાફરી સરળ બની શકે છે.
અને સાવચેતી અને સમજદારી બંને સાથે હોય તો આનંદ પણ વધે છે.
અને મુસાફરીને પણ આમ એક અલગ અનુભવ પણ જેવા બનાવે છે. હાલો.
ચોમાસામાં મુસાફરી કરતી વખતે આયોજન, સાવચેતી અને સસ્તા આ ત્રણેય બાબતો નું મહત્વ રાખવું જોઈએ.
હા બરાબર છે, આ બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો ચોમાસાની મુસાફરીમાં સુખદ અને સુરક્ષિત ક્ષિત બની શકે છે.
હવે ચોમાસાનીસા આપણે વાત થોડી આગળ કરીએ.
હા.
બો અલગ જ જોવા
હા, ક્યાંક સતત વરસાદ પડે છે, તો ક્યાંક વચ્ચે વરસાદ આવે છે.
દરેક સ્થળની સ્થિતિ એક સરખી હોતી પણ નથી.
હા, પહાડી વિસ્તારોમાં ધુમ્મસ વધુ જોવા મળે છે. આપણને
ખેતરોમાં વરસાદ પછી ખુલ્લા ખેતરો બધું સુંદર જ લાગે.
હા, દરિયા કિનારે પણ વરસાદી મોસમમાં અલગ જ વાતાવરણ હોય છે.
પરંતુ, દરિયો ઉગરો હોય ત્યારે સાવચેતી રાખવી ખુબજ જરૂરી હોય છે.
હા, ઘણી જગ્યાએ વરસાદનું પાણી એમ ઝડપથી ભરાઈ જાય છે.
રાસાયણિક ખેતી ઉપયોગી
હા અને પુલ પરથી પસાર થતી વખતે આપડે ધ્યાન રાખવું જોઈએ.
જ્યાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાં રૂકવું યોગ્ય નથી.
હા અને વરસાદમાં કેવું કે ક્યારેક પવન પણ ખૂબ જ તેજ હોય છે. હ
આવી સ્થિતિમાં મજબૂત જ વધુ ઉપયોગી બને છે ને
હમ્મ વરસાદી કોટ આપણેે રાખવો જોઈએ. કે સારો ઉપાય છે એક.
હા જુના કપડા બદલવા માટે વધારાના કપડા રાખવા જો
હા અને મોબાઈલ અને જરૂરી વસ્તુઓના આમ પાણીથી પણ બચાવવી જોઈએ.
હમ્મ માટે પાણી ના જાય ભીન થેલી નો ઉપયોગ કરવો જોઈએ.
હા એ તો છે જ. અને પગમાં સારા પગરખા પહેરવાથી ચાલવાનું સરળ બને છે.
હા એ તો છે. અને વરસાદી રસ્તા પર ઉતાવળ ના કરવી જોઈએ.
કરવાથી
હમ્મ અને ઘણી વખત કેવું કે આકાશ અચાનક વાદળોથી ભરાઈ જાય છે.
થોડાક જ સમયમાં વરસાદ સારું પણ થઈ શકે છે.
હા અને તેથી સમય નું યોગ્ય આયોજન રાખવું જ જોઈએ આપડે.
લાંબા માર્ગ માટે થોડી વધારાનો સમય રાખવો સારો રહે છે.
હા વરસાદમાં વાહનોની ગતિ સામાન્ય કરતા ઓછી રહે.
એટલે મુસાફરી સંદ જ રાખવી જરૂરી હોય.
અને ચોમાસામાં નાના ગામો પણ ખુબ આમ સુંદર લાગે છે.
હા અને નાના તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે.
ઘણા આવા વિસ્તારોમાં જોવા મળે છે.
અને વરસાદના ટીપા છેને ઝાડ ના આમ પાંદડા પર ચમકતા હોય ને એટલા સરસ લાગે ને.
હા અને ચોમાસું ખેતી માટે ખૂબ જ મહત્વનું ગણાય એમ.
ઋતુમાં
હમ્મ, ખેડૂત માટે પણ વરસાદ ખુબ જ જરૂરી હોય છે.
પાક સારો થઈ છે.
હા, એટલે તો વરસાદ ઓછો પડે તો મુશ્કેલી ઉભી થઈ શકે. અને ખુબ વધારે વરસાદ પડ પડે તો નુકસાન થઈ શકે એવું છે. એટલે વરસાદ નો મહત્વ તો જાળવવું બહ જરૂર ઓછ પડે તો બી ના સારો વધારે પડે તો પણ ના સારું અને એમાં હ મુસાફરી કરવું તો બહુ મજા પણ આવે અને રિસ્કી પણ છે અને આના પર તો આપડે ખુબ ચર્ચા કરી આપણે ચોક્કસથી કોઈ નવા વિષય પર ચર્ચા કરી શું કરી